નમસ્તે મિત્ર.
હા કેવું ચાલે છે હા બબ હામ. થઈ ના હવે
હમણાં અમારી એક્ઝામ તો પૂરી થઈ હમણાં અમે ઘરે.
બરાબર તો પસી હવે આગળનુ. પ્લાન કેમ સે વેકેશનમાં.
વેકેશનમાં તો હમણા પ્લાન શું હમણા. ચાલી રહ્યું છે જે ઘરે ચાલે તે તેમના ગરમીના મોસમો.
હા તમારી વાત તો સા સાચી છે પરંતુ મિત્ર આજે હું તમને ટ્રાફિક વિશે થોડું માહિતી આપવા માંગુ છું કારણ કે હવે મિત્ર જોવા જઈએ ને તો આપણા ભારત દેશમાં એટલી બધી ટ્રાફિક વધી રહી છે કે ખુબ જ ગાડી જ્યા જોઈએ તા. ને ટ્રાફિક જ છે. હવે તો એવું લાગે છે. એ એક જગ્યાથી બીજી જગ્યા જવા માટે સરળ નથી ખુબ જ મુ મુશ્કેલ સે. કેમ કે હવે મિત્રો જોઈએ તો જે પેટ્રોલ ડીઝલ નો ભાવ વધી ગય ગયો અને થોડી અછત જેવી લાગે એટલે ટ્રાફિક ઘણી બધી જોવા મળે છે તો શું તમે ટ્રાફિક વિશે થોડી માહિત આપ
હા મિત્ર અમના હાલના સમયમાં તમે શહેરોમાં જોવા જાાવ તો જે ગાડીઓની સંખ્યા છે તેઓ વધી રહી છે કારણ કે આપણી વસ્તીઓ વધી જ રહી છે ભારત દેશની ને હાલમાં જોવા જઈએ તો આપણે આ પેટ્રોલ ડીઝ જ જે વિછાણ છે. એ પણ જો અખૂટતું થઈ ગયેલું હતું તો એમાં જોવા જઈએ તો આપણે જે પેટ્રોલ ને ડીઝલ ન જે ભાવ હતો એ પણ વધારો થઈ ગયો કારણ કે વસ્તી જેટલી હતી કે લોકોને જે પુરવઠ તો તો એ મળી નહી રહ્યો ને શહેરોમાં ટ્રાફિક થવાની મેન કારણ એ છે કે વસ્તી બહુ વધી ગઈ છે એના કારણે આપણે જ જોવા જઈ ત્યા વધારે ટ્રાફિક હોય છે તે દરમિયાન ટ્રાફિકને કો લ કરવા માટે ટ્રાફિક ને કંટ્રોલ કરવા માટે તમે જોય તો બઉ બધા પોલીસ ને એવા બધા મૂકી કારણ કે એના નિવારણ માટે તો કઈ ને કઈ જોય ને મિત્ર
હા ભાઈ તમારી વાત તો સાચી છે પરંતુ મિત્ર. હવે આપણે જોવા જી એ તો. એક ઘરમાં જો પાંચ ભાઈ હોય મિત્ર, તો પાંચે ભાઈઓ પર એક એક કાર હોય, કોઈના પર રુબલેટ હોય કોઈના પર એટલે બધા ઉપર કઈ ને કઈ પીલી વહાનો હોય છે. અને એ લોકો જો એક એક ઘરમાં પાંચ ભાઈ હોય અને પાંચે ભાઈઓ પર જ જો આટલી બધી જે વાહનો હોય. આવું વિચારવા જઈ તો. આખો ભારત દેશમાં કે એવા કેટલા બધા પરિવાર હશે જેમના ભાઈ, બહેન પર બધા પર ચ ટુ વિલર, ફોર વિલર હોય, અને ઓલા એક સાથે નીકળે તો કેટલું બધું ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ જાય.
હા મિત્ર તમારી વાત સાચી છે, કારણ કે હાલના સમયમાં જોવા જઈએ તો નોર્મલી એક ઘરમાં તો તમને એક બાઈક ની ત ગાડી તો જોવા મળશે. પણ એમ જોવા જોઈએ તો એક ઘરમાં બે થી જેટલા માણસ રેય દાર કે કોઈ છોકરો રે તો એને કઈ ચોઈસ અલગ રે કે મને આ બાઈક ગમતી છે, કોઈ એનો ભાઈ રે તો એને કઈ બીજી બાઈક ગમતી છે. એમ પોતપોતાની પસંદની બાઈક એવી એ લોકોને ગમતી રહી ને એ લોકો એ ખરીદવા માંગે. તો એ લોકો પછી ખરીદે બાઈક એ પછી એના દરમિયાન એ લોકો વાહન વ્યવહાર દરમિયાન એવી બધા વસ્તીમાં જોવા જઈએ તો એમ સંખ્યા જે ગાડીઓની છે તે બહુ વધી જાય એના કારણે તમે જોવઓ તો પ્રદૂષણ બહુ થઈ રહ્યું છે હમણાં તમે ટેમ્પરેચર જોુઓ તાપમાન જુઓ તો જે તાપમાન છે એવું પછી વધી રહ્યું છે અને એના કારણે જે શહેરોમાં છે એમાં ગરમીઓના મોસમમાં જોઈએ તો શ્વાસ લેવાનું કે પછી તડકામાં એ ટ્રાફિકને તમે જોવા જ તો બહુ જ જેવું પેલું ખરાબ જેવું થઈ જાય ને એના માટે આપણે ટ્રાફિક એ બહુ મોટી સમસ્યા જેવી છે. કારણ કે તમે શહેરમાં જોવા જઓ તો રાતના દરમિયાન તમે હુ તાહો તો પણ જો ટ્રાફિક જો થઈ જાય તા તો હોણ વગારી વગારીને તમારું દિમાગ પેલું થઈ જાહે કારણ કે અમારું જે ઘર છે એ કે પછી કોઈનું જે ઘર રે તે રોડની બાજુમાં એવું બધું ર રેય. તે એ લોકો ટ્રાફિક દરમિયાન એ લોકોને બહુ મોટો ઘોઘાટ નો સામનો કરવાનો પડતો હોય છે. કારણ કે ટ્રાફિક વધી જાય તો એ લોકોનું ત્યાં રહેવાનું ને સાંભળવાનું એ બહુ અઘરું પડી જતું હોય છે. તમને કેવું લાગે?
હા ભાઈ તમારી વાત સો ટકા સાચી છે, કારણ કે તમે જે પણ કહ્યું એ મને ખુબ જ ઘણું સારું લાગ્યું કારણ કે આજના સમયમાં જોઈએ તો બધી જગ્યાએ ટ્રાફિક ની સમસ્યા છે. તમારી વાતને તો હું સો ટકા આપીશ. કારણ કે હવે આપણે જોવા જઈએ તો આપણા નજીકમાં જે ફેક્ટરી હોય અથવા જે આજુબાજુ જે ઉદ્યોગો હોય, ઉદ્યોગો હોય તો એવા ઉદ્યોગોમાં મિત્રો આપણે જોવા જઈએ ને તો બધા લોકો ટુ હલર પર બિલ્લા એને જેતા હોય છે. ને સામ દરોજ સવારથી સાંજ સુધી અવર જવર થતી હોય છે, અને જે સાંજનો સાંજનો સમય છે મિત્ર એમાં આટલી બધી ટ્રાફિક જોવા મળે છે કે ખુબ જ ગ તો તમે પણ થોડી હજુન બી હોય તપ જો તો.
હા મિત્ર તમારી વાત સાચી છે, કારણ કે સાંજના સમય દરમિયાન બધા લોકો જો જોબ કરીને આવીને એ લોકો ફ્રી ફ્રી થઈ જતા હોય છે. એના પછી એ લોકો બહાર ફરવા નીકળે. કા જોવાના હોય એમ નીકળે તે દરમિયાન ટ્રાફિક બહુ સરી જાય છે, અને તમને મિત્ર એવું નહી લાગે કે આપડો એનું થોડું નિવારણ લાવવું જોઈએ, કારણ કે હાલના સમયમાં ટેકનોલોજી વધી રહી છે, તો આપણે એના માટે કઈ નિવારણ લાવું જોઈએ. જેમકે આપણે જોવા જઈએ તો પોલીસ કે પછી જે મેન ચોકડી રહી આપણે જોવા જઈએ તો ટ્રાફિક લાઈટ નો ઉપયોગ થતો હોય છે. રેડ લાઈટ જેમકે, ગ્રીન લાઈટ, યલો લાઈટ એ વિવિધ પ્રકારની લાાઈટંગ નો ઉપયોગ થાય છે. નાના નાના તમે મિત્રો જોવા જોઈએ તો ફોર વ્હીલમ ઇલેક્ટ્રિકસિટીથી ચાલતી આવી ગઈ છે. એનામ જે ઘોઘાટ રહી તેવો બહુ ઓછો થઈ રહ્યો છે, એ તમને નહી લાગે કે શહેરમાં આનો આપે વિકાસ કે આ ટેકનોલોજી રિનો ઉપયોગ જે સિટી છે એ એની અંદર આપણે વધારો કરવો જોઈએ એની અંદર.
હા ભાઈ તમારી વાત સાચી. પરંતુ હજુ પણ એવા કેટલાક શહેરો છે જ્યા એટલી બધી વસ્તી વધી ગઈ. છે બસ્તી વધતી તો ભાઈ તમને તો ખબર જ છે કે આપને મુશ્કેલી સર્ચાય. મુશ્કેલી છે સર્જાય જ એટલે. આપણા જી પણ ભારતનીય તંત્ર છે એના પરસ છે ને ભાઈ આજનું જે યુવાન છે એ લોકો ઓફત એક જગ્યાએથી બીજી જગ્યા જવા માટે પણ ચાકતા નથ થી જતા એનું કારણ એ છે કે એ લોકો એ લોકો એવું વિચારે કે ચાલતા જવા માટે અને એ લોકો ક્યારેક પણ એવી ન વિચા ત્યારે કે આહુ શરીર મજબૂત બને તંદુરસ્ત પરંતુ એ લોકો એ લોકોને એવું જ કે એક જગ્યાથી બીજી જગ્યા નજીક ઓય તો પણ ગાડીમાં જ જવાનું.
મારી સાચી છે કેમ કે. હા દ તમના લોકો ની બહુ ખુબ તી છે કેમ કે થોડી દૂર જવાનું હોય તો પણ બાઈક લઈને જાય એના કારણે કેટલું પ્રદુષણ થતું હોય છે. એના કારણે મોસ્ટ ઓફ ટ્રાફિક જેવી બધી અછતો થાય છે. તમારી વાત સાચી કે છે કેમ કે નોર્મલી થોડું ડિસ્ટન્સ રેય કે થોડી જગ્યાએ દૂર રેય તો આપણે ચાલતું જવું જોઈએ એજ સારું છે કારણ કે એનાથી આપણા શરીર માટે સારું હોય છે. પરન્ય પરંતુ હાલના સમયમાં જોવા જઈએ તો નોર્મલી બધા લોકો ટાઈમનો બચાવ કરતા હોય છે. જેથી કરીને એ લોકો મોસ્ટ ઓફ જે ટેકનોલોજી એટલે કે આપણે જે વાહન વ્યવહાર છે એનો ઉપયોગ કરતા હોય છે. ને તરકારે એના ધ્યાનમાં રાખીને એવો બસ કે પછી જે ટ્રેન છે એ બધી સુવિધાઓ પાડી છે એનાથી જે લોકો છે તે મુસાફર કરી શકે છે એ દૂર દૂર જવા માટે કારણ કે જો કોઈ દૂર જવાનું હોયને જે પોતાની ગાડી કે ફોર વ્હીલર લઈ જવાનું હોય તો એના કારણે ટ્રાફિકો બહુ ટ્રાફિકનોો બહુ સામનો કરવો પડતો હોય છે જેથી કરીને સરકારે જે બસ ટ્રેન એરોપ્લેન કે પછી એવી બધી વિવિધ જેવી. જે હ. પે હું કે પેલી આપણને જે જરૂરી હત જે સરકાર આપણને પૂરી પાડી છે.
હા મિત્ર તમારી વાત સાચી છે પરંતુ મિત્રો આપણે જોવા જઈએ અમુક એવી પણ શ છે જ્યાં ટ્રાફિકની વ્યવસ્થા તો હોય છે પરંતુ ટ્રાફિક ના નિયમોનું પાલન નથી કરતા એનું કારણે. જો નેતા લોકો હ ના જે હોય એ લોકો ગાડી ગાડી લઈ જાય ને ટ્રાફિક ખુબ જ હોય તો એ લોકો ટાઈમ એ એ લોકો ટાઈમ જતા હોય છે. કે આટલા સમય મે ની રહેવાના એટલે કે એ લોકો એવું જ કે અમે આમાર તથા એટલે કે જે નેતાઓ છે. ટલે એ લોકો કરતા હોય છે.
હા મિત્ર તમારી વાત સાચી છે, કેમ કે હાલના સમયમાં જોવા જઈએ, તો નોર્મલી જે ગાડી કે બાઈક કે કઈ ફોર વ્હીલર હોય, એ ન એને બરાબર આવડતી હોય, તો પણ એ રસ્તા ઉપર દોડાવતા હોય છે જેના કારણે ટ્રાફિક થઈ જાય છે પછી એના લીધે, બીજા બધા લોકોને પછી સમસ્યાઓ નો સામનો કરવો પડતો હોય છે, ને એના કારણે અકસ્માત કે પછી બીજી કેવી, દુર્ઘટનાઓ થઈ થતી હોય છે.
હા ભાઈ તમારી વાત સાચી છે, પરંતુ મિત્ર આપણે જે ટ્રાફિક ન સમસ્યા છે, એ ઉકેલવા માટે આપણે કંઈ ને કંઈ તો કરું જ
હા મિત્ર એના માટે મેં કીધું તે. કે હમણાં ટ્રાફિક પોલીસની જગ્યાએ નોર્મલી મોટી, જે ચોકડી કે પછી મોટા રસ્તાઓ હોય છે, આ નોર્મલી લાઇટિંગનોને એવા બધા ઉપયોગ થતો હોય છે, જેના કારણે બધાએ નોર્મલી જોવા જઈએ તો ત્યાં કેમેરા ને એવા બધા મૂકેલા હોય છે, જે કોઈ એનું ભંગ કરે તો પછી એ એનું જે ગાડી કે બાઈક કે પછી ફોર વ્હીલર હોય, એનો નંબર તે સ્કેન કરી લેતો હોય છે એના દરમિયાન એના પન કે પછી મેમો ફાળવામાં આવતો હોય છે.
હા ભાઈ તમારી વાત સાચી છે. પરંતુ મિત્ર આપણા જે ગામડા વિસ્તારના લોકો છે એ લોકોને આટલી ખબર ના પડે, કારણ કે એ લોકો હજુ અભણશે, કારણ કે અને મિત્રો હું તમને એ જણાવવા માગીશ કે તમે જે અમને આટલો કેમથી સમય આપ્યો, એ એ એ મને ખૂબ જ ગર્વની વાત છે. કારણ કે આજના પાછી મિત્ર એવું જોવા જોઈએ ને કે વાત કરવા માટે પણ ટાઈમ ના હોય, અને તમે તો મને આટલો કિંમતી સમય આપ્યો મિત્રો, એના બદલ હું તમને ખુબ જ ઘણો આભાર માનું છું, અને મિત્ર જો આગળ તમારું જો વેકેશન પૂરું થાય તો સ્ટડીમાં પણ ધ્યાન આપજો અને, તમારું જે આગળ શું બનવા માંગતા છો એના એના વિશે પણ જણાવજો, અને તમને એક જ સલાહ આપીશ કે, તમે ભવિષ્ય મા આગળ વધો, અને કઈ સારું કરો થેન્ક યુ મિત્રો.
થેન્ક યુ.